બસ મજામાં કેમ છો તમે
બસ મને બી સારું છે આજે મારે એક કોલેજ વિશે વાત કરવી છે મારી છોકરી છે ને નાની સાત વર્ષની છે તો આજે એની આરંસ સ્કૂલે થી લઈન આવતી તી ને ત્યારે કેવું થ્યું કે રસ્તામાં કોલેજ વાળા બધા છૂટતા હતા એવી રીતના તો હું હસ તીતી તો મને કેમ મમા તું હશે છો મે તું કઈ નહી જો આ લોકોને જોઈને કોલેજ ની બધી વાતો યાદ આવી તો કે શું હોય કોલેજમાં એમ હ એ એની ઉંમર એવી નથી કે જો બધું સમજી શકે તો બી મેં મારાથી જેટલું થત કહેવાતું હતું એટલું કે એની ઉંમર પ્રમાણે મેં કીધું પણ આમ એવું યાદ આવે કે આમ કોલેજ નું જીવન કેવું આમ મસ્ત સુંદર એમ મ હ એવું હોય કે જે આપણે ફૂલ એન્જોય કર્યું હોય લાાઈફમાં એમ કે સ્કૂલમાંથી છૂ ક્યાં એ સ્કૂલ પૂરી થઈ ગઈ એની છુટવાની જે ખુશી હોય નવી જગ્યાએ જવાનું આપડે કેમ નવી જ દુનિયા લાગે કે બધી જાત ની છૂટ હોય નહીં સ્કૂલડ્રેસ નહીં કાંઈ એવી માથાકૂટ હોય આપડે આપડી રીતે આપણી લાઈફ જીવવાની નવા ફ્રેન્ડસ બનાવાના નવા ટીચર હોય નવા સબ્જેક્ટ નું હોય થોડુંક ભણવાનું અને પાછું કેવું કે આપડે સિલેક્ટ કરેલા ફિલ્ડમાં જવાનું એટલે આમ થોડોક આપણને રસ હોય કેલું છે સ્કૂલમાં કેવું કમ કમ્પલસરી બધા સબ્જેક્ટ ભણવાના તેમ તમને મન હોય કે ના હોય ગમે કે ના ગમે અન અહિયાં કેવું આપડણે સિલેક્ટ કરેલા એટલે ઈ નું જે એક્સાઈમેન્ટ હોય એમ અને મારે તો પછું કેવું હતું કે હું મા હ જે મારું શહેર હતું ને એની બાર બીજી જગ્યાએ કોલેજ માં ભણવા ગઈ હતી એટલે હું હોસ્ટેલમાં રેતી તી તો મારી માટે તો એ વાત એવી હતી કે કોલેજ બી નવી હતી ઘર પણ નોતું હો હોસ્તેલ ની લાઈફ પણ નવી હતી એટલે આમ કેહેવાય ને કે મારી લાઈફ તો બહુ જ મસ્ત હતી હજી વિચારું ને તો એમ થાય કે જો હોસ્તેલમાં આવી રીતના રેવાનું આવ્યું હોત ને તો અત્યારે જેટલું શીખીશું કે જેટલું પોતાની જાતે કરતા શીખી છું કેમ આમ કેવું જવાબદારી મેં લીધી બધું મેરેજમેન્ટ મેં કર્યું નવી નવી આવી તો આમ ડર લાગતો તો કે કેવી રીતે કરીશ કોન્ફિડન્સ નહતો બિલકુલ એમ અને હવે એમ તં યાદ કરું ને એમ તો કેઈ જયારે આવી ત ત્યારે અને વરસ પછી જે મારા માં ચેન્જ હતો ને કે કોલેજમાં બધા ફ્રેન્ડ્સ બન્યા નવું ગ્રુપ બન્યું એ કોન્ફિડન્સની વાત કરું ને તો બહુ અલગ જ છે એમ. અને યાદ કરવું તો હસવું બી આવે ક્યારેક યાદ કરવા એમ થાય કે બધા ફ્રેન્ડસ છૂટા પડી ગયા એ તમને કેવું ફીલ થાય એ વાત માટે?
સાચી વાત છે તમારી મને બી અત્યારે યાદ કરું ને મારી છોકરી પણ દસ વર્ષની છે. અને હું અત્યારે યાદ કરું ને કોલેજનું તો મને એમ થાય કે એ જે જીવન હતું નઈ અત્યની બી જે કોલેજ છે ને એ લાઈફ આપણા જેવી તો બિલકુલ હતી જ નહી. એમ એ એક પ્રકારની જે ફ્રેન્ડશીપ હતી અ આપણી બેનપણી હોય એ ટાઈમની ઈ વન હું જયાં મેં જે કોલેજ કરી ને તમારા જેવું જ હતું કે હોસ્ટેલમાં રહીને જ મેં અભ્યાસ કરેલો ઇ વન હું તો આઠમા ધોરણમાં હતી ત્યારથી લઈને મેં કોલેજ પૂરી કરી ત્યાં સુધી મેં બે કોલેજ કરી લઈ એક તો કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ અને બીજું બી એસી જે રાજકોટ સ્ટડી કરેલું. અને મને પહેલેથી જ ડ્રોઈંગનો ક્રાફ્ટ ને ડિઝાઇનિંગનો બહુ જ શોખ એટલે પછી મે કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ એના લીધે લીધું હતું અને મને પ્રેક્ટિકલ્સ કરવા બી બહુ ગમે. તો આ લીધા અને એ કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ એ કોલેજમાં એવું હતું, કે એ ખાલી છોકરીઓનું જ હતું. એટલે અમે બધી છોકરીઓ ઇવન હોસ્ટેલમાં બી સાથે ફ્રેન્ડ સર્કલ હતું પ્લસ ત્યાં કોલેજમાં બી નવી-નવી ડિઝાઇનિંગ ડિઝાઇન્સ બનાવાની નવા કપડા બનાવવાના એની ડિઝાઇનો ફેશનમાં શું ચાલી રહ્યું છે. અત્યારે એટલે એ ભણેલી-ભણેલી હતી ને ત્યારે તો મને અત્યારે એ ઘણું એટલે મતલબ ઘણું હેલ્પ થાય છે હું ઘરે બી અત્યારે મારી છોકરીના કપડા જે સ્ટીચસ કરવાના હોય ડિઝાઇન કરવાનો હોય તો મને બહુ જ ઈઝી પડે છે. પેરેલેલુ સાઈડમાં સ્ટિચિંગનું બી મેં પેલા જયારે છોકરી નાની હતી.
ત્યારે થોડું ઘણું કરેલું પછી હવે અત્યારે એ થોડું ધ્યાન આપવું પડે છે, એના માટે તો પછી અત્યારે હવે થોડુંક સ્ટોપ કરેલું છે. પણ એ ભણેલા જે હતા ને આપણેે એ અત્યારે ખરેખર ઘણું બેનિફિટ છે મારા માટે તમારે શું હતું?
અને ભણવાની સાથે બીજું કેવું કેમ આવી રીતે ગયા હોય તો ક્યાં શું ફેમસ છે ખાવા પીવાનું છે કે આવી રીતના કેવું આપણી શોપિંગ ત્યારની એટલી મોટી નહોતી જેટલી આપણે અત્યારે કરતા હશું પણ જે નાની નાની શોપિંગ હતી, કે આ જગ્યા અહીં આ સારું મળે. તો ચાલ આખા ગ્રુપમાં જાવ જો લેવું હોય બધાને કે ના લેવું હોય એમ. પણ જવાનું ગ્રુપમાં ફરવાનું સાથે કોલેજ સિવાય કે કોલેજના ફ્રેન્ડ સાથે આવી રીતના આપણે જ બરાબર અને પછી એક્ઝામ વખતે તો કેવું કે જયારે એક્ઝામ આવવાની હોય. માંડ પાંચ-છ દિવસ વધ્યા હોય ત્યારે આપણે તૈયારી કરવા બેસી ત્યારે આપણે જોઈએ. કે આપણુ શું કોર્સ છે, શું કરવાનું છે. બાકી આખા જે ચાર પાંચ મહિના કે છ મહિના જે મળ્યા હોય એમાં આપે ફૂલ કોલેજ લાઈફ જ એન્જોય કરતા એમ એટલે એન્જોય મતલબ કે આપણે કંઈક સારી એક્ટિવિટી કરતા. કે કંઈક એન્યુઅલ ડે હોય કે કંઈ પણ કોમ્પિટિશન હોય. કે એવું કઈક કે ત્યારે તો ડોનેશનના એવા બધા કેમ્પસ ચાલતા હતા. તો આપણે એવું બધું કરતા હતા, પણ એવી રીતે આપણે જવાબદાર બી બન્યા કે આપણે બહાર જઈને બીજા લોકો સાથે વાત કરતા હતા પણ આમ કેવું કે એવ કોન્ફિડન્સ તો કે ન અઠવાડિયામાં પણ કોલેજની તૈયારી કરશું ને તો થઈ જશે એમ. અને જે ફ્રેન્ડ આવી રીતના એન્જોય કરતા પણ એમાંથી કેટલું નવું-નવું શીખ્યા. જેમ તમને અત્યારના કેવું કે તમને ભણેલુંને બધું કામમાં લાગે છે. તો ક્યારેક આપણને ખબર પણ નથી હોતી પણ આમ જયારે શોપિંગ કરવા કે એમ ગયા હોય ને ત્યારે એમ લાગે અચ્છા આ વસ્તુનો ભાવ કરાવતા તા તો હું આની પાસેથી શીખયા હું આની આવી રીતે ગઈ તી આવું થયું તું ત્યાં બધું એટલે એવા કિસ્સા તો આપણને વાળા ગળી કેમ યાદ આવ્યા જ કરે એમ. કે હા મેં આવું કર્યું હતું આમ કર્યું હતું તેમ કર્યું હતું એમ અહીંયા આ ખાધું તું આ જી મારે એકચુઅલી એવું જ છે કે હું જે હોસ્ટેલ જે સિટીમાં છું ઈજ સિટીમાં ત્યાં રહું છું તો હજી એ રસ્તે થી પાસ થાવ ને તો મને બધી યાદો પાછી આવે એમ કે કોલેજ જોઉં ત્યારે તો આવે જને પણ અહીંયા હવે આ ફરતા હતા આ ખાધું તું અહીયાયા આવી રીતના શોપિંગ કરતા હતા આ રી તે મેનેજ કરીને હોસ્ટેલમાંથી નીકળતા હતા. એ બધું જે યાદ આવે નહિ સાચું આમ બહું આમ એમ થઈ જાય કે ના બસ આ લાઈફ માંથી કોઈ દિવસ બાર જ નહોતું નીકળવું આપડે એમ. મને તો એવું લાગે છે તમને કેવું લાગે છે?
ખરેખર સાચી વાત છે તમે જે કેન્ટિન ની વાત કરી એ બી કે એવું છે કે મને કોલેજની કેન્ટિન અત્યારે યાદ આવે છે. ત્યાંનું જે મતલબ એમનેમ મસ્તી માટે ત્યાં જઈએ બધા આપડ આખો ગ્રુપ હોય ત્યાજ રસ રસ્તા રમતા નાસ્તો કરીએ આપડે કોલેજ નું એક્ઝામ આવતી હોય તો એની રીડ ડિંગ ની વાતો થતી હોય પ્રેક્ટિકલ ની વાતો થતી હોય અને મારા કેસ માં તો એવું હતું કે અમે છોકરીઓ જ હતી. તો અમારે તો છોકરીઓનું તો આપડું શું હોય અમુક અ ચાલતી હોય મજાક મસ્તી છોકરીઓના લેવલની તો અમારી એ બધી મજાક મસ્તી સાથે અમે અમારે તો એવું હતું એક મને યાદ છે અમારા એક ટીચર હતા બહુ જ લાંબા હતા ડિઝાઇનિંગમાં પણ હા એ હોશિયાર ખુબ જ હતા અ મારા ટીચર શાલીની મેમ નામ હતું તો અમે બધાએ એમને એમનો મજાક મા છોકરી આપણેે જે મજાક કરતા હોય જે નામ પાડીએ ને તો એમનું એમ એમનું નામ શૈલું નામ પાડ્યું હતું એટલે જયારે બી ક્યાંક થી પસાર થાય ને તો અમે શૈલો આયા શૈલો એવી રીતે કરીને એટલે આવી કેન્ટીનમાં બેઠા બેઠા એ મજાક ભી કરતા હતા પ્લસ હા ડિઝાઇનિંગ મતલબ જે ભણતા હતા તો કોલેજનું એ બી કેન્ટિન એક એક જગ્યા એવી હતી જ્યાં તમે મજાક મસ્તી બી અમે કરતા આપડણે ત્યાં ભણવાની બી વાતો કરતા હોઈએ ત્યાં તો મને એ કોલેજ ના દિવસો ઇવન કેન્ટીન જે સ્પેશિયલી જે છે એ પણ બહુ યાદ આવે અને કોલેજમાં બીજી એક મને અત્યારે સ્ટ્રાઈક થાય છે કે જે કોલેજનો એ ટાઈમનો મારો જે ખર્ચ જો તને મને ખ્યાલ છે ત્યાં સુધી કે મે અ મ બ પેલો ઉપરથી લઈને મેં કોલેજ કરીને ત્યારનો જે ખર્ચો છે ને એ મને અત્યારે એવું રિયલાઈઝ થશે મારી ડોટરને જે ભણાવવાનો ખર્ચો છે ને એક જ વર્ષનો એ એટલો બધો થઈ જાય છે એવું છે. આપડે મને છે ત્યાં સુધી એક દોઢ લાખમાં આખું અ એજ્યુકેશન મે પૂરું કર્યું એવું મને લાગી રહ્યું છે કેમકે એ ટાઈમે એટલું બધી મોંઘવારી નતી હવે અત્યારે એ બાળકને એક સારી સ્કૂલમાં તમે મૂકો છો તો એવરેજ દોઢ બે લાખ રૂપિયા ખર્ચો થઈ જતો હોય છે. તો અત્યારના ટાઈમનું અને એ ટાઈમનું જે કોલેજના ખર્ચાને જે હતું ને એ ઘણું જ સારું હતું કે એટલું બર્ડન નોતું પડતું આપણા માતા પિતા ને અને ઇવન ટ્યુશન્સ બી નતા આપણે જાતે કરી લેતા હતા બધું અત્યારે તો છોકરાઓને ત્યાં આ બધાની હોડમાં મુકવા જ પડે છે એટલે કે ભાઈ ટ્યુશન એ રાખો આ રાખો ને બીજા રાખો પણ હા મારા હસબન્ડ અને હું એ બંને માં નથી નથી માનતા કે છોકરાને જે ગમતું હોય એ કરવાનુંને એ રીતે પણ સ્ટડીમાં તો ઘણો ફરક છે કે લાઈક આપડે જે ભણ્યા હતા અને અત્યારે આ લોકો છોકરાઓ જે ભણે છે પ્લસ ત્યાં તો એ લોકોને એ આઈનું ને એ બધું આવ્યું છે તો હવે એ દસ દસ વર્ષ ની છે તો એને ક્લાસ માં અત્યારથી એ આઈનું આવી ગયું છે ભણવાનું એટલે એ લોકોનું મતલબ માનસિક સ્થિતિ બી કેટલું બર્ડન રે ભણવાનું છો છોકરાઓને એટલે દસ વર્ષના છોકરાઓને એમ અને આપણા ટાઈમે તો કેટલું બહુ જ શાંતિથી મને યાદ છે ત્યાં સુધી ડિઝાઇનિંગનું જે ભણવાનું હતું એમાં તો તમે ઘરનું બી કરી શકો કંઇક હોસ્ટલમાં રેતા હતા તો બધું આપડું પોતાનું જાતે કામ બી કરવાનું હોય અને ભણવાનું બધું સાથે સારી રીતે મેનેજ થઈ જતું હતું અને અમે ભાઈ બી ત્રણ બી મારા નાના ભાઈઓ છે. એટલે જયારે બી મળીએ તો એ બધા ને બધું ખબર પડે જવાબદારીઓ ની ખબર હોય એ બધું સાથે ઘરે જઈએ ત્યારે બધું સાથે હળી મળીને રહેતા જવાબદારી ની ખબર હોય એ બધું અને અત્યારે તો બાળકોને મતલબ
જોવા જઈએ તો એટલી બધી ખબર બી નથી પડતી અત્યારના છોકરાઓને જે આપડણે હળી મળીને રહેતા હતા ફેમિલીમાં એવું શું કેવું છે તમારું
સાચી વાત છે અને પાછું કેવું થતું તું કે આપડે જયારે કોલેજમાં રેતા ને તો આપડે એવું નતું કે આપણે આપડા સગાથી અથવા આપ ફ્રેન્ડ્સથી દૂર થઈ જતા હતા ચલો નો ડાઉટ આપણે પણ ભણ્યા આપણે પણ સારી કોલેજ પૂરી કરી પછી સારી જોબ કરી બધું કર્યું પણ આપણું ભણતર એવું નહોતું કોલેજ ને આપણી જે લાઈફ હતી ને કે આપણે ભણતા હતા સાથે. સોશિયલી બી એક્ટિવ હતા કે આવુ સોશિયલ મીડિયા જેવું નય કે આપણે સંબંધો ફોન થી વાત કરયે, રૂબરૂ મળીએ તો આમાં હસી મજાક થતી હતી ને ફોનનું આટલું બધું નોતું કે ચલો ફોનમાં બધા પોત પોતાના ફોન મા રેય આપણે જો. અ કોલેજમાંથી પિકનિકમાં કે એમ ગીયા હોય અથવા ગ્રુપ પ્રોજેક્ટ હોય. તો કેવું બધા પોતાનું એટલું જ કોન્ટ્રિબ્યુશન જેટલા મારા વિચારો એટલા બીજાના વિચારો આપણે સાંભળીએ. કોઈકનો સારો હોય તો એક્સેપ્ટ કરીએ. આપડી કોલેજની લાઈફ એવી હતી કે આપડે બીજાનું ધ્યાન પણ રાખતા તા. પ્લસ આપણા રિલેટિવસ નું કે એવી રીતના કોન્ટેકમાં ભી રેતા તા. અને એન્જોય બી એ કરતા હતા ભલે આપણે આટલું ખર્ચાળું નોતું કે આપણું આવું તમે કીધું ને કે હવેની ફીસ જ એટલી કે આપડો કોલેજનો આખો ખર્ચો નીકળી જાય. ઈ વાત છે પણ ઈ ખર્ચો ઓછો હતો ને તો પણ મજા મને એવું લાગે કે અત્યારના જે એજ્યુકેશનની મજા છે ને એની કરતા આપણે ટાઈમે જે આપણેે મજા કરી હતી ને એ બો જ સરસ હતી એમ. આ અત્યારે આપણે પાછા ફરીએ તો કેવું આપણને ખુશી બી હોય ભણવાનું તો ચલો બધાને હોય. પણ આપણી પાસે એવી યાદો બી છે કે ના મેં આવું કર્યું તું આ સગાની સાથે હું આ આવી રીતના હોસ્ટેલમાં હોય તો એવી રીતના આના ઘરે રેયા તા. અથવા એવી રીતના મતલબ મળ્યા હતા કે એવું આપણની પાસે ઘણી બધી યાદો છે કોલેજ માટે. તો ઈ મને એમ બો લાગે કે ઈ કોલેજની લાઈફ આપડી જે હતી ને એ બો બેસ્ટ હતી એમ મારા મત મુજબ. તો ઈ જ વધારે લાઈફ સારી હતી. તમે શું કેહવો છો?
ખરેખર એ વાત સાચી છે તમે જે વાત કરી ને કે આપડા ટાઈમે ખર્ચો ભલે આપણે નતા કરતા. પણ મને હું તમને એક પોઈન્ટ આઉટ એ વસ્તુ કરીશ કે અમે ત્રણ ભાઈ બહેનો હતા એવી રીતે આપણે જે રીત ફેમિલીમાં નાના, મોટા એ માસી, કાકા, દાદા ના છોકરા હોય બેન હોય આપણી મોટી નાની જે. પણ તો પહેલા આપણા ટાઈમમાં મારા ટાઈમમાં મને પણ યાદ છે કે આપણે ઈવન બુક્સ બી હતી તો આપડે આપણા મોટાઓની યુઝ કરી લેતા ભાઈની હોય, બેનની હોય ઈવન કપ કપડા બી એકબીજાના પહેરી લેતા આપણે. નાની મોટી વસ્તુઓ શેર કરતા એક સાથે બધું અ એતો એમાં એક ખર્ચો ઘણો બધો ડિવાઈડ થઈ જતો પ્લસ આ માં આપણને કોઈ એમાં એવું નોતું કે ભાઈ યુઝ ના કરાય યુઝ કરેલી વસ્તુ આપણે ના પહેરાય કે ના યુઝ કરાય. બુક્સમાં તો મને યાદ છે ત્યાં સુધી કે એક એક. સેટ આખો આવ્યો હોય ને સપોઝ ત્રીજા ધોરણ કે ચોથા ધોરણ નો. તો એ ટાઈમનું ભણતર જ એ રીતનું હતું કે એ ચેન્જ જ નથી થતું તો તમે બે ત્રણ છોકરાઓ આરામથી એ બુક્સ સેટમાંથી ભણી શકતા હતા અને હવે અત્યારે તો એવું છે. કે દર વર્ષે બુક્સ એ લોકોની ચેન્જ થતી જ રહે છે એટલે ના બુક્સમાં તમે કઈ કરી શકો અને કપડાઓ તો છોકરા ઓ અત્યારે કોઈ ના પહેરતા જ નથી કે ભાઈ ના અમારે દર વખતે નવા જ જોઈએ એટલે એમાં બી એ ખરચ તો તમારી વાત સાચી કે આપણે ખર્ચ નતા કરતા છતાં બી એ જે જીવન હતું ને એ ખરેખર ખુબ સરસ હતું. સાચી વાત છે તમારી એ.
સાચી વાત તો ચલો આપડે મળીએ પછી બીજી વખત કઈક.
બરાબર બરાબર ઓકે ઓકે ચલો આવજો આવજો.